હલો. હા મજામાં છે તમે મારો અવાજ આવે છે.
હા હા આવે છે આવે છે. તો. તો આજે આપણે કઈક કઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર વાત કરીએ.
હા જરૂર હું તો કહઉ કે આજે આપડણે સોશિયલ મીડિયા પર વાતો. તો કેવું છે આ ટોપિક.
આ ટોપિક બહુ જ ખુબ જ સરસ છે આજના જનરેશનમાં સોશિયલ મીડિયા વિશે બધાને. ખબર હોવી જોઈએ જેમ કે આપડે. અત્યારે હાલ ચાલમાં પણ યુઝ કરતા હોઈએ છીએ વોટ્સઅપ છે ઇન્સ્ટા છે. સ્નેપચેટ છે ફેસબુક છે એ બધું સોશિયલ મીડિયા છે. જ્યાં આપે રોજિંદા જીવન આપણે શેર કરતા હોઈએ આપડે ક્યાંક ફરવા ગયા હોયએ. ફોટા નાખીએ કઈક લીધું હોય તોના ફોટા નાખીએ. તો તમારે શું ઓપિનિયન છે કે આજના જનરેશન વાળાઓને. સોશિયલ મીડિયાો યુઝ કરવો જોઈએ એના શું ઇમ્પેક્ટ પડે છે. તમાર શું કેવું છે આ બાબત ઉપર.
હા સોશિયલ મીડિયા ની વાત કરીએ તો જેમ કે. અમુક એપ્લિકેશન છે યુટ્યુબ છે અમુક શૈક્ષણિક રિલેટેડ. એપ્લિક જેનો આપડ ખુબ ઉપયોગ પણ થઈ રહ્યો છે. કોલેજ લાઈફમાં ઉપયોગ થઈ રહ્યો છે આપણો. અને ભણવામાં અભ્યાસ માટે જેમ કે કોર્સ છે ઓનલાઈન આપણે. સ્લ ડેવલોપ કરવા માટે શીખી શકીએ છીએ. આપણ એટ કોલેજમાં કઈક લેક્ચરમાં કશું ના સમજ પડી હોય તો. ને યુટ્યુબ પર સર્ચ મારીને એ ટોપિક આપડણે સાારીી રાતે સમજી શકીએ. તો આપડે જેટલા એના ફાયદા છે એટલા ગેરફાયદા બી છે. તો આપડે પેલા ફાયદા જો. હા પેલા ફાયદા જોવા જએ તો સોશિયલ મીડિયા આપણને. ખુબ જ પ્રભાવિત નવું કહી રહ્યું છે. અને અમુક હું જોઉં છું તો. સવાર બધા લોકો સવારે ઉઠતાાની સાથે પેલા તો. ઉઠીને સોશિયલ મીડિયા ઓપન કરે છે વો્સએપ ચે. કરે છે ઇન્સ્ટાગ્રામ પર રીલસ. પકાય છે અને ઉતાાની સાથે એ લોકો પથારીમાં પાણીને કલાકો સુધી તો ફોન જ હલાવતા હોય છે અને પછી ત્યાર પછીની પ્રક્રિયા બધી જેમ કે બ્રશને ન વાળું નહી વધું કરતા હોય છે. તો અમુક ટેવ એ બધી નહી સારી છે એ બધી દૂર કરવી જોઈએ.
હા બરાબર કીધી તમે તો. હું તમને એવું પૂછું કે તમે સોશિયલ મીડિયામાં કેટલીક કલાક વાપરો છો. આખા દિવસ તમાર શું કેવું છે
હા હું સોશિયલ મીડિયા મારા જરૂરત પ્રમાણે જ વાપરું છું કેમ કે હાલમાં બધું એવું છે કે બધી કોલેજ બુમેન્ટ જેટલું બધું સ્ટડ હા સ્ટડી મટીરિયલ છે એ બધું વોટ્સએપ અને ઈમેલ એવા બધા પર જ આવતું હોય છે તો આપણને જે સ્માર્ટફોન છે એની જરૂરત પડતી જ હોય છે અને ઇન્ટરનેટ સોશિયલ મીડિયા આપણ એ માટે ખૂબ જ જરૂરી છે
તમને શું લાગે કે સોશિયલ મીડને સૌથી વધારે ફાયદોકારક શું છે
હા તો મને લાગે છે કે કે સોશિયલ મીડિયા એ ખુબ ફાયદાકારક એટલા મળે છે કે દુનિયામાં ખૂણામાં એક વ્યક્તિ બેઠી છે અને એ બીજા થોડામાં એના કોઈ સગા સંબંધી છે તો એમની જોડે ખાલી એક ફો એક થી એ વાતો કરી શકે છે પેલાના જમાના મે એવું નું પેલા એવું હતું કે પત્ર લખતું કો એનું મૃત્યુ થયું હોય તો એમને જણાવવાનું હોય તો પત્ર આપડે લખ્યો અને બે ત્રણ દિવસ પછી એ લોકો વાંચતા પછ એ લોકો આવતા તો એમાં શું બહ વાત થઈ જતી તો હાલમાં એવું છે કે હાલે આપડે એક ફોન કરી દીધો હતો એ લોકો તરંત જ એ જ આપણે જગ્યાએ પાસે આપણેે મળળવા આવી જતા હોય છે
હમ હમ
આ તોુ એના પણ ખુબ જ સારા ફાયદા છે સોશિયલ મીડિયાના
હમ તો તો હવે આ તો થઈ ગય ફાયદા ની વાત ની કે માણસ ગમે ત્યાં હો એક કોલમાં એમથી વાત કરી શકે ટાઈમ વેસ્ટ ના થાય ને બધું બ સારું છે ભણવાની બાબત માં પણ યુટ્યુબ વગેરે બધુ વસ્તુ છે કે તમે ભણી શકો છો ચજી પીટી ને બધું એ આઈ આજની દુનિયામાં તો એ આઈ પણ બહુ થઈ ગયું છે ઘણા લોકો બહુ યુઝ કરે છે એ એના એના ફોટા જરેટ કરીને પણ સોશિયલ મીડિયામાં બ બધા નાખતા હોય છે તો આ બધા થઈ ગયા ચલોો ફાયદા પણ હવે તમને ખ્યાલથી તમને શું લાગે સૌથી મોટો ગેરફાયદો શું થઈ શકે છે.
હા તેનો ગેરફાયદો એવો છે કે કેટલાક લોકો છે જે ઇન્સ્ટાગ્રામ પણ મનોરંજન ના બધા રીલ્સ જોતા હોય છે વિડીયો જોતા હોય છે. તો એમાં એ લોકો ઘં કલાકો સુધી એમની પાછળ જ પડી રહી છે એમનું જે કામ પેન્ડિંગ હોય અનમેન્ટ પેન્ડિંગ હોય એ બધું એમને બાજુમાં પડ્યું હોય છે અને એ લોકો ખાલી મોબાઈલ અને સોશિયલ મીડિયા પર ચોયા કરતા હોય છે અને ક્યારેક તો એક્ઝામ ટાઈમે હોય આપણેે થોડી વાર પાંચ મિનિટ માટે ખાલી મે મ ફ્રેશ કરવા માટે રીલ્સ જોવા માટે બેઠા હોય છે પણ ક્યારે એક કલાક થઈ જતો એ ખબર નથી પડતો તો આવું બધી ધ્યાન રાખવું જોઈએ કે આપણે સોશિયલ મીડિયાનોો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
હા તમે બરાબર કધું આજના છોકરાઓ ના નાના નાના હોય છે એમના હાથ માં ફોન હોય છે ઇન્સ્ટા યુઝ કરી રીલ્સ બનાવે ઈ લોકો ના માઈન્ડમાં બચપન થી પણ એવા થોડસા આવી ગયા. કે નહી ભાઈ આમાં રીલ્સ બનાવી છે ને આ બધું તો એનું માઈન્ડ પેહલેથી જ એક નબળું પડતું જાય નબળું પડતું જાય તો પેરેન્ટ્સને પણ એ વસ્તુનું ધ્યાન રખાવું જોઈએ. છોકરાઓને ફોન ઓછો આપીને સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ ઓછો કરવો જોઈએ લોકોને આપણને ઊંઘતા જ ફોન જોઈએ હા ઉઠતા ફોન જોઈએ એવી ખોટી આદત છોકરાઓને ના લાગે. રખાવી જોઈએ મા બાપને પણ
હા તમે બરાબર કીધું કે આપડો છોકરું શું કહી રહ્યો છે કેટલું સોશિયલ મીડિયા યુઝ એ પણ ધ્યાન રાખવો જોઈએ કે આપણે એમનો ફોન ઓછો આપવો જોઈએ એની બદલે એમને કઈક રમત ગમત ને કઈક વસ્તુ આપો રમકડાઓ આપો જેમ કે ચેસ રમાડી શકો એમને શીખાડો એમની જોડે વાતો કરો. એમને ક્યાંક બહાર ફરવા લઈ જવો. એ બધી એક્ટિવિટી કરવી જોઈએ એમને ખાલી સોશિયલ મીડિયા જ નહી શીખ ખાવો કે એમને સોશિયલ મીડિયા પર જવા ના દો. હાલમાં બધું એવું થઈ રહ્યું છે કે ઘણા લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને પછી એમને ઊંઘ નથી આવતી જેના કારણે લોકોને આંખોમાં દુખ દુખાવો રેહ છે એમને શરીર સ્વસ્થ નથી રહેતું.
આંખોની રોશની પણ જતી રહે છે હ ચશમા આવી જાય છે.
હા એટલે આપડે એવું બધું ધ્યાન રાખવું જોઈએ. અને હાલમાં સોશિયલ મીડિયા પણ વિશ્વસનીય નથી થઈ રહ્યો અમુક જેમ કે આપડે ફોન પે ને એવું બધું વાપરીએ છે તો એમાં એવું છે. કે આપડ ક્યારેક બી કોઈક કઈક મેસેજ ભેજતું હોય છે કે કોઈ ઓટીપી આપ આપો અમે બેંકથી વાતો કરીએ છે
હા ફ્રોડ થઈને વાત કરે.
હા સ્પેમ બધા ચાલતા હોય છે તો એનું પણ ધ્યાન રાખવું જોઈએ. બધી ઈલિગલ વેબસાઇટ હોય છે એ ઓપનના કરવી જોઈએ પીડીએફઓ અમુક આવતી હોય છે જે ડાઉનલોડના કરવી જોઈએ. જેમકે હું કવ કે હ લિંકથી વધારે થતું હોય છે તો આપડે લિંક ઓપન કરતા પહેલા એકવાર ચેક કરું છ કે લિંક સિક્યોર છે કે નય. તો એમાં સ્ટાર્ટિંગમાં આપને એચટીટીએસ એવું લખેલું આવે છે તેમાં પાછળ એસ છે કે નય એ સિક્યોર છે કે નહી એ ચેક કરી દેવું જોઈએ. તદ્ઉપરાંત જ આપડણે ખોલવું જોઈએ અને આપડે કોઈ બી સ ક લાગે તો આપડે તરત જ પોલીસને કોલ કરવો જોઈએ.
તમે બરાબર કીધું આ બધી વસ્તુ બધાને ખબર હોવી જોઈએ અવેરનેસ હોવી જોઈએ લોકોમાં કે આપણે કોઈને ઓટીપી ના આપવાનું કોઈ બેંક ડિટેલ્સ નય આપવાનું એટીએમ કાર્ડ નંબર નહી આપવાનું તો આ બધી અવેરનેન્સ બધાને હોવી જોઈ કોઈ બી માણસ કઈ બી માંગે તો આપડે કઈ ના આપવું જોઈએ તો આ બધી થઈ ગઈ અવેરનેસ તો આપડે હવે જોઈએ કે કોઈ સ્ટુડન્ટ ઈફ છે તો એ સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે તમારા સ્ટુડન્ટ છે તમારું શું ઓપિનિયન છે આ વસ્તુ પર
હા. હ મારો ઓપિનિયન એવો છે કે સ્ટુડન્ટ રોજિંદા જીવનનું એનું ટાઈમ ટેબલ બનાવ જોઈએ કે આટલા આટલા ટાઈમરે આ કામ પતાવવાનું છે એ સોશિયલ મીડિયા માટે પણ એક ફિક્સ ટાઈમટેબલ બનાવી રાખવું જોઈએ કે ખાલી મારા આટલા ટાઈમ માટે. આ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ કે મનોરંજન નો વિડીયો જોવા આવે. તદ્ઉપરાંત મારે મારું સ્ટડીમાં કામ કરવાનું આ ચેપ્ટરો વાંચવા અને આ સબ્જેક્ટનું આ કરવાનું છે આ પ્રોજેક્ટ પર કામ કરવાનું છે. તો એનું બધું ટાઈમ એક શેડ્યુલ બનાવવું જોઈએ જેથી.
હમ હમ.
જેથી સ્ટુડન્ટ.
પોતાનું ટાઈમ કો હ પોતાનું ટાઈમ ટુ ટાઈમ બધી કામ કરતું રહે તો. તો તમે બધી સાચી વસ્તુ કીધી જેમ કે આપણે સોશિયલ મીડિયા થી. અત્યારે લોકો ઘણા બધા પૈસા કમાય છે એ બધી વસ્તુ પણ તમે શીખી શકો છો. કરી શકો છો અત્યારે વણવા માટે એ આઈ અવેલેબલ છે યુટ્યુબ વિડીયો છેય. યુટ્યુબમાં તો હજારો ગીતો ના વિડીયોઝ છે બધા ફિલ્ડ ના છે. સિવિલ કોમ્પ્યુટર. ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ બધા ફિલ્ડના વિડીયોઝ પડ્યા છે. તમે કોઈ બી નવા ટોપિક શીખ. શીખવા માટે તમે યુટ્યુબ્સ કરી શકો પણ આજના જનરેશનમાં લોકો કોઈ. આવી વસ્તુ શીખતા જ નથી. બસ જેવા તેવા વિડીયો જોઈને ટાઈમ વેસ્ટ જ કરે છે પોતાનો આખો દીસ. એ લોકો માં અવેરનેસ હોવી જોઈએ કે માણસને આગળ વધવું જોઈએ પોતાનું. કરિયર ડેવલપ કરવું કરવું જોઈએ. લોકો બસ પડીને સોશિયલ મીડિયા યુઝ કરી કરી કરીને આખો દિવસ બગાડતા હોય છે. તો એ લોકોને પણ અવેરનેસ આપવી જોઈએ કે આવી બધી વસ્તુ ખોટી છે આવું બધું વસ્તુ ની. કરવાનું ટાઈમ વેસ્ટ ના કરવું જોઈએ. તો ઈ લોકો માટે ભી ઈ લોકો ધ્યાન રાખવું જોઈએ ઘણા એના પ્રોબ્લેમ્સ પણ થતા હોય. લોકોને ખબર કોને ફેસ કરવા પડે છે એ બધી વસ્તુઓ. તો લોકોમાં આ વસ્તુ ન ખબર હોવી જોઈએ.
હા તમે બરાબર કીધું અને આજે આપણે ઘણી એવી સોશિયલ મીડિયા પર સારી વાત. દકારે તો હવે. આપ મળશું નવા કોઈ ટોપિક સાથે તો આજની માટે તમારો. ખબ ખૂબ આભાર.
હા તમારો પણ તમે તમારો કિમતી સમય અમને આપ્યો એના માટે ખુબ ખુબ આભાર.
હા.